દ સો
શું થ હા બોલો
બાવસમા કોનતાય
હે
બોલો એ વાત શું પણ
એેલો ગ્રુપ માં એ લીવ કરી દીધા જોયું તે!
હા એ અમારે મેં જોયું. હા તું મે તો હા તું હું તો થઇ ગયો હતો.
છોકરા છોકરીને અલગ કર્યા છે તે
હા અમે લી થઈ ગયા અંદરથી ગ્રુપમાંથી હમ આપડે શું કરરૂવર છે ગ્રુપને હોય ને
એક લોચા પડ્યા લાગ્યા કે તો જ લીવ કર્યા
હા હા એ બવ વિચારવાનું નને આપણે ક્યાંય કર નથી એટલે આપડણે કોઈ બવુ વિચારવાનું
હમ એ તો એવ જ ને
હમ અંદર હોય ને પેલા અમુક
હમ
એવા હોય માણ સુંદર હોય પછી હરિયો કર એટલે પછી તળ મૂકે.
હમ
એ બોલી ના શકે પણ હવે આમ કરીને કાઢી એમ બોલી ના શકે.
હમ
હમ અમાર નહી આવશે શું
બીજું શાંતિ!
બસ સાર હા ખાઈ લીધું.
શું ખાવા ખાતે?
અમારા ઘરે મરધી બનાવી.
શું બનાયલું?
મારઘી બનાલી
એવું!
હા
એવું.
હા મરધી ભાત ને રોટલા.
એવું.
હમ
લાલુ ભોયા ખાધાં?
ના એ બધ ન ખાધો ખા એટલ ખુબ.
એવું તા તો મરધી બનાય ને કિલોની હે ને!
ના ના અઢીસો ગ્રામ.
હ અઢીસો ગ્રામ કેટલી આવે?
બસોની પડે પચાસ ગ્રામ વધારે.
એવું.
હા
અઢીસો ગ્રામ કેટલા ગ્રામ થાય?
એ યાર બહ અંદર નહી ગતો હું તો બહારે જું છું. બંધ જવાનું મજા નથી.
મજા નથી કે આવડતું નથી?
આપડે પણ અંદર જવાનું બહુ મજા ન નથી ત આપણે બસ બાકી બસ સાઈ વાત કરી લીધી કો એને જવું નહી.
હ એવું છે.
હા
હમ
હ આવડે તો બધું એમ હું શું દસ પાસ થાય.
એવું.
હા.
એ બારંમુ પાસ કરી દીધુ.
ના વારમામાં દસ માર્ચ માટે ફસે.
ના પાાસશે!
હા સાચું બોલોનું હા
ના પાસ્તા.
હા
એવું છે.
હા
લેવા જાવ હું.
હમ બીજું લાવજે હારું.
હ
તો આગ
હલો આ થોક થોક બહુ થઈ ગઈ બોલો.
બોલો.
હા બસ પતી ગયા ને તમા ટાસ્ક તો બાવી થઇ ગયા ને.
બાવીસ થયા હવે તમારા ગાડી ની.
હમ હમ બરાબર.
હમ
બોલો.
હમ શું પેલી ચાડાણવાની પટ્ટી વધી ના છેે. હ નહી હાલવાની જને તું લઈ જજે. ચાલ જા હે લેવા જા. લ ના હ અલવા પતિ કે એ કઈ દે જે. જા ને હેર તને રૂપિયાનું શું બધું મલવાનુ એમને કશું ના મળે વધેલું.
મલે ને કદર કરવી પડે.
એવું છે એને
માલે તો બધુઈ.
એવું.
એવું એવું શું કરેશ શું થાય છે એવું. હમ. એવું એવું શું થાય એવું એવું.
શું કે એવું એવું.
હ હા તમારે જ સ્ટાઈલ છે એવું.
હમ.
હમમ હા તો આવું અમને શીખવાડો એવું એવું એવું.
તમારે એક તાસ પૂરોથઈ જાય મારે શું છે બધી ઊઘ આવે મને.
ઉગ આવે છે એેવું.
હમ.
ઉધાતું હશે.
હાસ ઊઘા જ શું થાય ઊંઘા માં કો પકડી રાખે શુંઈ જવાનું.
ઉઘાતું હશે હવે.
અંગાયને તુંસારી નમ ઉગાય.
ના હું કાય.
અરે, કેમ ના ઊંઘાય ઊંઘાય જ ને.
ના મજામાં.
અરે મજા છે એમાં આપડે ખાલી આમ બોલ કે નહી જવાનું કશું ના હોય આમ. તકલીફ ના પડે ઉપર પંખું ચાલતું હોય નીચેહીયા આવેય.
હમ.
કુલર ચાલુ હોય છે ડબલ પવન આવે. ઘર ફીટ કરીને હા ઘર પર ફીટ કરીને નાખી અંદર. ઠંડક થઈ જાય, હમ. અત્યારે કુદરતી પણ ખાડે બેઠા છે, અત્યારે.
એવું.
પાચ મિનિટ થઈ, તેમા સો મિનિટ થઈ એમ ને તમારો બરાબર. પૈસાા બીજા આવેક નહી આવતા? તમારે તમારે પૈસા બીજા આવજે નહીં આવતા.
નહીં આવતા જ, ટાસ્ક પૂરા તો.
અરે ભાઈ, કેમ ના પૂરા થયા? ટાસ્ક પુરા થઈ જાય, એવું અચ્છા.
હમ.
હ, હવડે તો કોલ નથી કેમ ખોલી યાર?
હે.
કેમનું ખોલ્યું? આ તો કાયમ ખો
કમપ્લેન કરીને મેં.
તમે કમ્પ્લેન કરી.
હા.
શું કમ્પ્લેન કરી?
બસ, ટાક્સ પૂરા થયા નહીં. તમે કેમનું બંધ કરી દીધું?
હા.
કે ચાલુ કરી દઈએ હ, કે પાછા?
હમ.
અને પાછા ચાલુ કર્યા.
બરાબ, ર એ પે મેડમ ને ફોન મારે તું.
ના, ના.
તો.
ગ્રુપમાં પેલો કાર્યાલય વાળું નહી પડ્યું.
હ, હા.
એમો.
હમ, હમ, બરાબર.
હમ. એમાં બધાના ને, જેના બાકી છે એના.
હા, હા.
હા.
બરાબર, આજનો દિવસ આપ્યો હશે ને પૂરા કરવાનો.
હા, આજે પતાવી લેવાનું.
એવું કીધું.
એવું કીધું ને, આપડે પતાવી દઈશું આજે.
હમ, હમ, બરાબર.
મની નહીં જોતી.
હમ.
નહી જો્યોતી?
જોઈએ તો ખરાબ ને પૈસા તો જોઈએ જ ને.
ત પછી.
ઓ. મ હંગશે શું કરીરી?
હું કી દ હું કાય હ હવે. અંગીન કારણ કોનો બલ ન થાય.
થાય છે ને, મારું.
તારું શું ભલું થાય?
ભોલે ભોલે, એમ સાહે ભોલે.
હા. હ, બોલો.
હા હમ હમ. પાઠ મિ થઈ. એમ એ કરવા મિ.
તો થ.
ટાઈમ મેરી વાત કરવાવાની ાર. હા હા શું વાર કરીશું વા. નહી નહી.
હમ.
કતાડોરી.
એ રૂપિયા.
હમ.
હા હા.
હા.
બોલા.
બોલો બોલો.
શું કરો, સાંતી?
ના કથી શાંતિ હોવાની, નહી શાંતિ તો. શાંત નહી. તમારે કેવું શાંતિ?
હમ.
શાંતિ?
હા.
હમ હમ સારું કેવાય શાંતિ હોય તો સારું.
હા શાંતિ એપ શાંતિ.
હમ હમ શાંતિ જ જોઈએ હ.
તો તમે કહી જ એ.
અરે યાર તરે ક કેવાય ઉમદા ટોપી મ કર એવું નહી કેવા માંગતો. હેલો, થોડું આમ દુઃખ પડે તમ પે આગળ મહેનત કરતા ફાવ નેમ ય કરવું પડે હય, એમ પેલું શાંતિ સાાંતી વાખ જિંદગી પછી શાંતિ જ થઈ ગઈ.
એવું તો અમને હાથમાં પણ છે કે કેટલું એ કરવું પડે.
હા હા બરાબર. હ જોવા ને એક મે બાકી જ તમારી જોડે ભાગ કરવામાં?
હ.
હમ્મ, હમ્મ બરાબર
હા, બોલો બોલો
તમે બોલો અમે યાર શું બોલીશું
હા.
તમે ઉંમરમાં મોટા એટલે અહ સોરી સોરી ચાલો મળીએ સાંજે કરું અવડે કોલ તમને
હા.